કેમ છો?
એકદમ મજામાં, તમે કેમ છો?
બસ મજા જોની આ ચાલીયા કરે છે. આ હમણાં અ નવા છોકરાઓને ભણાવવા માટે આ શોધ્યા કરું છું, નવું નવું જ કે કઈ રીતે એ લોકોને રમત-ગમતમાં ભણાવવું એ બધું થોડું થોડું સર્ચ કરયા કરું છું. આ છોક છોકરાઓને જો ની આ નવી નવી બધું આવ્યા કરે છે એટલે લોકોને નવું રમત ગમતથી ભણાવવાનું કઈ રીતે તે જરા જોયા કરુ છું એટલે આ હમણાં જો ને આ છોકરાને સ્ટેન્ડિંગ લાઈન એવું બધું આપ્યું તો, એ લોકોને આ બધું રમત થી શીખ આયપુ, તે એ લોકોને આ બધા કલર કલર થી રમવા આય પૂ પછી આવી રીતના પે પર બધા ક્રાફ્ટ બધા કાપી ના કાપી ને લાઈન લગાવવાની એ રીતે, તો એ રીતે લોકોને કઈ રીતે બધું નવું નવું શીખાડવાનું એ જોયા કરતી હતી. અ તમે તમારે કેવું છે?
એકદમ ફાઈન, એકદમ સરસ. અ તમે જે આ વાત કરી ને તે બાબતે, જયારે મારા છોકરા નાના હતા ને ત્યારે છે ને તે એવું જ હતું કે જેટલું માસ્ટર ભણાવે ને એટલું જ ભણવાનું હતું પણ ત્યારે છે ને હું પણ એવું કરતી કે, ઘણી વાર છે ને છોકરાઓને યાદ ની રેય આપડે લખાવ લખાવ કરીએ, મોઢે બોલાવ બોલાવ કરીએ તો એ લોકોને છે ને યાદ ની રેય, પછી એ લોકો કંટાળે અને એવું થઈ જાય કોઈક વખત કે તમે બો જ એ લોકો લોકોને આપણે અ એ કર્યા કરીએ ને ફોર્સ કર્યા કરે તો એ લોકોને છે ને તે વસ્તુ પ્રત્યે છે તે રુચિ નથી રેતી એટલે પછી અ એના કારણે શું છે કે આપડે છે ને નવી નવી રીતે છે ને એ લોકોને ભણવાનું શોધવું જ પડે છે. તો ત્યારે છે ને તે એવું હોય છે કે રમત ગમત થી જ તમે બધું શીખવી શકો. તો મેં મારા બાળકોને તો છે ને ઘડિયા છે ને રમત ગમત થી જ શીખવેલા. હું શું કરતી કે હું એ લોકોને છે ને તે અ આપડે જમીન ઉપર ચોક થી એ લોકોને બધા ખાના દોરી આપતી અને ખાના દોરી આપતી તો એ લોકોને કેતી કે કુદવાનું આ ખાના માંથી આ ખાનામાં અને પછી એ એનો ઘડયો બોલવાનો તમારે એટલે એ લોકોને એટલું ગમતું ને કે ન પૂછો વાત એટલે તમે બી આવું કઈ કરી શકો છો. બીજું અમે શું કરતા કે જયારે છે ને બો બધા છોકરા રમતા હોય ને ત્યારે બધા છોકરા છોકરાઓને છે ને આપણે કહી શકાય કે તમે ગોલ કુંડાળુ કરીને ઊભા રહો અને તમને ધારો કે ત્રણ નંબરનો ઘડીયો શીખવવાનો છે, તો તમારે એમને કહેવાય કે તમે ત્રણ આવે ને તો જ બોલવાનું અને તાળી પાડવાની તમે વચ્ચે કોઈ બીજો નંબર બોલશો, ત્યારે તાળી પાડશો તો પછી તમે આઉટ. તો એ લોકો કેવું કે એ લોકો ધ્યાન રાખે એટલે એ લોકો રમતા રમતા છે ને ત્રણ નો ઘડીયો પણ શીખી જાય એટલે એવી રીતે છે ને, હું એ લોકોને શીખવતી એટલે તમે બી છે ને આ બધી રીતે એ લોકોને શીખાવજો ગણિતમાં બી ઘણી બધી અ છે વસ્તુઓ, તમને મળે છે અને આપણા મા બાપ ને પણ આપણે પૂછએ ને, તો એ લોકો પણ આપણને કેય અમે આ રીતે ભણતા, અમે આ રીતે ભણતા, તો એમાંથી બી કઈક આપણને નવું જાણવા મળે એ એ વસ્તુ ખરી પછી અંગ્રેજીમાં બી છે ને તે અમે લોકો રટો ની કરતા એમ અમે લોકો છે ને સ્પેલિંગ આખી બનાવી બનાવીને લખતા. ગુજરાતીમાં પણ એજ રીતે ક્યારે દીર્ઘય વાપરવું, ક્યારે રસોઈ વાપરવું એ બધું અમે છે ને એ રમત ગમત થી જ શીખેલા એટલે એ વસ્તુ છે ને તમે તમારી રીતે એ લોકોને થોડી થોડી શીખવ્યા કરવાની, તો શું એ લોકોને જલ્દી યાદ રહી જાય. આમાં એવું ને કે છોકરાઓ જે વસ્તુ જોવે, જે વસ્તુ સાંભળે, એ વસ્તુ એ લોકોને જલ્દી યાદ રહી જાય, લખે અને વાંચે કરતા. એટલે એ વસ્તુ બહ અગત્યની છે. એટલે તમે પણ એજ રીતે એ લોકોને જરાક ભણાવજો. એટલે તમે પણ એવી બધી વસ્તુની શોધ કરી હશે ને, કાં તો કઈક તમે શોયધું હશે, એ લોકોને કે હું કેવી રીતે ભણાવું, અને હું આ વસ્તુ એ લોકોના માટે કેવી રીતે તે આકર્ષક બનાવીને એ લોકોની સામે રજૂ કરું. એ તમે જરાક મને કેવ, તો હજુ હું તમને એના માટે થોડીક વિગત આપી શકું છું.
હા હા. મેં પણ એવું છે અમારા છોકરાઓને આવી રીતના નીચે રમવા જઈએ, તો આવી રીતના પથ્થરથી રમવાનો બહુ ગમે. તો બધા પથ્થર ભેગા કરીએ પછી એમને કે આ કઈ આ કેટલા પથ્થર છે આવી રીતના થોડા થોડા આવી રીતના કાઉન્ટ કરવાનું. પછી આવી રીતના જ હવે આ એ બિ સી સી ડી છે, તો એ લોકોને આ ઉપર બોર્ડ જેવું લગાવી આપેલું. તો એ બોર્ડ ઉપરથી અમે લોકો ફોનિક રીતે એ ફોર એપલ કાર્ટૂન બતાવીએ, તો એમાં કેવી રીતના બોલે પછી એ લોકો પણ એ રીતે ધીરે ધીરે એ જોઈને બોલતા થઈ ગયા કે એપલ કે બોલ કે કેટ કે રીતના. પછી આવી રીતના કલર છે, તો બધા સર્કલ અલગ અલગ સર્કલ કરી આપે અલગ અલગ તે બોક્સ આપી દઈએ પછી એને કીએ કે આમ આ કેટલા બોક્સ છે? અથવા તો આ કેટલા વેજીિટેબલ્સ છે? એવી રીતના કાઉન્ટ કરાવીએ. પછી આવી રીતના અલગ અલગ શેપ્ શેપ્સ ના બોર્ડ છે તે શેપ્સ ના બોર્ડ મૂકી દઈએ પછી પૂછીએ કે આ ટ્રાયંગલ ક્યાં છે? સ્કવેર ક્યાં છે? એવી રીતના એ લોકો ફાઈન્ડ કરીને લઈ આવે. એટલે આવી બધી અલગ-અલગ ટેકનિકથી એ લોકોને થોડું ભણાવીએ છીએ. એ લોકોને સ્કૂલમાં તો આ રીતે અલગ અલગ ટેકનિક તે ભણાવ્ય અહ ભણાવતા જ છે, હમણાં જે લોકોને આ સ્કૂલમાં હમણાં રેડડી એ ગયો હતો તો એ લોકોને ઘરેથી બધાને રેડ ઓબ્જેક્ટ લઈ આવવાના હતા, તો એ લોકો ઘરેથી રેડ ઓબ્જેક્ટ, પછી બધાના એ લોકો સ્કૂલ વાળા એ શું કર્યું કે બધાના રેડ ઓબ્જેક્ટ ભેગા કર્યા ને બધાને બતાયવું. કે આ આને શું કેવાય આને શું કેવાય એવી રીતના એ લોકોએ ડે બી સેલિબ્રેશન કયરો અને એ લોકોને લાલ કલર થી ઓળખાણ પણ થઈ ગઈ, એટલે એ લોકો એ આ રીતે લાલ કલર નો, પછી ઈ જ દિવસે એ લોકોએ લાલ કલર નું ફ્રૂટ પણ આયપુ. વોટર મેલન છે, અને એપલ છે, અને આ કેવાય એ રીતે અલગ-અલગ, એટલે એનાથી એ લોકોને કલર ની બી ઓળખાણ થઈ જાય અને એ લોકોને વસ્તુ પણ ખબર પડે કે કે આ અલગ-અલગ બધી વસ્તુઓ છે તે આને શું કહેવાય, આને શું કહેવાય એ રીતે એ લોકોએ બધું સેલિબ્રેશન કર્યું કે આને રેડ ડે કહેવાય. એટલે હવે તો બધી નવી ટેકનિક આવી ગઈ અને એટલે પહેલાના જમાનામાં આવું બધું નહી કરતા હતા પણ હવે તો આ બધું આ બધી નવી-નવી ટેકનિક થી છોકરાઓને ભણાવે છે એટલે લોકોને પણ જરા ગમે છે અને ભણવાનું પણ એ લોકોને મજા આવ વે છે રમતા રમતા અહ બરાબર ને?
હા બિલકુલ સાચી વાત છે તમારી, અમારે પણ એવું જ છે હું છે ને એક ટીચર છું, એટલે અમારે પણ એવું જ છે, કે છોકરાઓને છે તમારે કઈ પણ વસ્તુ છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ બનાવાની એટલે એ લોકોને ગમે રુચિ રેય. ભણવા માટે, એટલે અમે પણ એજ રીતે મેં તમને કીધું તેમ ઘડિયા આ રીતે ભણાવીએ તો જરાક એ લોકોને વધારે યાદ રહી જાય, બીજું કે ઘણી વાર છે ને તે અમે લોકો શું કરીએ બધા સધનો બનાવી દઈએ, અને એ એટલે કે અમે રોમન નંબર શીખાવાનું હોય તો એ રોમન નંબર્સમાં અમે શું કરીએ કે એ લોકોને કહીએ કે માચિસ ની દાંડી લઈ આવો, આઈસક્રીમ ની ચ અહ દાંડી લઈ આવો એવી રીતે એ લોકો દાંડી લઈ આવે ભેગી કરે અને પછી એ લોકોને કહીએ કે ચલો હવે આ અક્ષર તમે બનાવો એટલે એટલો સરસ એ લોકો અક્ષર બનાવે અને તમને જાતે બનાવીને બતાવે એટલે તમને ખ્યાલ આવે કે હા આને આટલું સમજ પડી છે, અને આમાં પ્રોબ્લેમ છે, અને આ હજુ શીખવું પડશે કેવી રીતે, અને એને કોને પણ ગમે કે અમે આ વખતે કઈ લઈખું નથી. અમે આ વખતે કઈ વાંચ્યું નથી, પણ અમે શીખી લીધું. એટલે એ વસ્તુ ખાસ અગત્યની છે, આ આપણે જે છે અત્યાર સુધી જે પણ ભઈણા છીએ એ બધું બધી જ વસ્તુ આપણને કામ લાગતી નથી, ઘણી વસ્તુ તો એવી છે કે આપણે છે ને તે જાતે કરીને જોવી જ પડે એટલે એનો અનુભવ જ કરવો પડે એટલે પ્રેક્ટિકલ લર્નિંગ કહેવાય એને. એ એ અનુભવથી જ શીખી શકાય છે, એટલે એ અનુભવ વાળી વસ્તુથી કરીએ ને તો બહુ જ સરસ છે, એટલે અત્યારે હાલમાં તો છે ને તે બધી સર કાર છે, ભારત સરકાર તે પણ કેવું કરે છે કે તમને છે ને નવી-નવી છે ને તે બધી અમ પુસ્તકો આપે છે, એ પુસ્તકોમાં જેમ કે અમારા એન સી આર ટીમાં છે ને તે એક પુસ્તક છે એનું નામ છે ફાઈનાન્શિયલ લિટરસી, હવે એમાં એવું છે કે એ લોક કોએ અમને ચોખ્ખું કીધું જ છે કે તમારા છોકરાઓ કઈ પણ જવાબ આની અંદર લખે એ સાચા ખોટા નથી હોતા, એટલે કે એને તમારે ખરું ખોટુંમાં નથી વિભાજીિત કરવાનું, તમારે ખાલી એટલું જ જોવાનું છે કે એ છોકરું કરી શકે કે નહી, હવે એમાં બધી જ વસ્તુ જે પણ લીધી છે ને એ બધી પૈસા સાથે સંકળાયેલી છે એટલે કે જે આપડે અત્યારે છોકરાઓ બિઝનેસ અને મોનોપોલી જે ગેમ રમે છે ને એ ગેમ સાથેની સંકળાયેલી વસ સ્તુ છે, એમાં પૈસા આપ્યા છે એ બધું આય પુ છે એટલે છોકરાઓ શું કરે જાતે-જાતે જ હવે હું એમ કું કે હું એક કલાક અ? મજૂરી કરી તો હું સો રૂપિયા કમાવ, આજે હું દસ કલાક કામ કયરું, કાલે હું ત્રણ કલાક કામ કર્યું, તો મેં ટોટલ કેટલી મજૂરી કમાઈ? એટલે મારી આવક શું એમ કરીને, એટલે છોકરા એ ગણીને આપણને આપવાનું એટલે છોકરાને બી ખબર પડે. પછી છોકરાને બધી અલગ-અલગ વસ્તુ માટે સમજાવે કે તમે આ નોકરી કરો તો તેમાં આટલી આવક થશે, આ નોકરી કરો તો આ ટલી આવક થશે, આ નોકરી કરો તો આટલી આવક થશે તો કઈ આવક સરસ છે એમ કરીને, અને કઈ નોકરી સરસ છે એમ કરીને. એવી રીતે એટલે એવી રીતે છે ને એ લોકોને પોતાને બી ખબર પડે કે આપણે કઈ વસ્તુ આપણને એકદમ સહેલાઈથી મળે છે અને કઈ વસ્તુમાં આપણે પ્રયત્ન કરવું પડે છે, એટલે એ લોકો પણ ઓળખતા શીખે, બીજું એ લોકોને છે ને ડિસ્કાઉન્ટ વર્ડ ખબર છે પણ ડિસ્કાઉન્ટ એટલે શું ખબર નથી, એટલે એના માટે પણ એટલી બધી માહિતી આયપી છે ને એવી રીતે છે ને બધું અવે તો છેને સરકાર પ્રેક્ટિસ લર્નીગ પર જાય છે, એટલે એ પ્રેક્ટિકલ લર્નિંગ છે ને આજે બધી જ સ્કૂલોમાં આવી ગ્યું છે, ધીમે ધીમે છે ને બીજી સ્કૂલ શાળાઓમાં પણ આવશે એટલે એ રીતે છે ને તે સારું છે, તમે જેમ કીધું તેમ તમારા બાળકો એ પણ પ્રેક્ટિકલ લર્નિંગ જ કયરુ કેવાય કારણ કે એ લોકો લાલ વ લાલ કલરની વસ્તુ ઘરેથી લઈ ગયા, એટલે તમે તો પેલા ઘરે જ એમને ઓળખાણ કરાવી દીધી, કે આ વસ્તુ લાલ કલરની છે એટલે આપણે લેઈ જવાની છે, પછી મેં એનું નામ શીખય્વુ એટલે એવી દસ વસ્તુના નામ એણે ખાલી એક ક જ દિવસમાં શીખી લીધા, જે આપણે એ લોકોને દસ દિવસમાં શીખવી શકતા તા, તે લોકો એક જ દિવસમાં શીખી ગયા એટલે એ બહુ ફરક પડે છે. અને એ વસ્તુ બઉ સારી પણ સે ગુણકારી પણ છે, એટલે સારું ચલો આ રીતે જ એ લોકો શી ખતા રહે અને આગળ વધતા રહે તેવી શુભકામનાઓથી ચલો આપણેે ફરી પાછા મળશું.
ચા બાય.